હલો હલો.
હા આઈવો અવાજ કેમ છો?
હા આવે છે અવાજ.
હા હા આવે છે આવે છે.
આવે છે ને હા હા તો સારું હા હા. હા અમારે બસ હમણાં કોઈક બાજુમાં બેને આયવા છે. ને- કેરલ થી કે તો બસ જો ક ચીપ્સ ને આપવા આયવા હતા. બનાના ચિપ્સ હ.
અચ્છા
હા ત્યાંની કંઈક સારી આવે ને એમ કે બનાના ચીપ્સ ફ્રેશ ત્યા.
હા હા મન તો ફરસાણ તો આપણું ગુજરાત નું જ ગમે.
મને મને એવો ગુજરાત નું જ ભાવે ફરસાણ તો અમે હજી- હજી યાદ કરીએ છીએ આઈ નું તો કોઈને ભાવતું જ નથી.
હા મને બી ની ગમે આ કેરેલા સ્ટાઇલ નુંને ખબર ની શું? હું બધું બનાવેલું- હલો.
આજેજ હા હા એક નીચે આવી ગ્યા છો કે. હા હા બસ જો આ ભાઈ જાય છે રેડી થઈને એટલે.
હા એજ સારું છે બીજુ બોલો.
હા બસ જો બાકી તો બસ મજામાંજો હમણાં મારી એક. ફ્રેન્ડ આવી. તી બેસવા તો થોડી વાર એની હારે વાતચીત થઈ.
એસ
એજ ને એટલે અત્યારે આપડે છોકરાઓને બહાર સ્ટડી કરવા મોકલીએ ને તો એ પણ આ બધી પરિસ્થિતિ એવી છે કે થોડીક આપણને અંદર થી ડર લાગે.
હા હ.
ગમે તે બધા કન્ટ્રીમાં અત્યારે થોડોક ડર નો માહોલ જ છે.
હા આજકાલ આવું બધું બો થઈ ગયું છે, એટલે પછી તમે કીધું ને તમારી એક બીજી ફ્રેન્ડ છે, એમના છોકરી કઈ ઓનલાઈન જ કોલેજ જોઈન કર્યું
હા હા હા હા.
તો પછી આવું બધું હોય તો પછી તો ઘરમાં જ સારા એ ના કરતા તો પછી.
એ એ એજ ને તો. પાછો અમુક પેરેન્ટસ નું કેવું છે કે છોકરાઓને તો હજી બહાર મોકલે. પણ છોકરીઓ માટે ડર લાગતો હોય કે ક્યાંક- ખરાબ સંગત ને કઈ થઈ જાય ને છોકરી થોડુંક ધ્યાન વધારે રાખવું પડે. એટલે એમાંય ડિસિઝન લીએે કે ભલે આપડે હારે રીએ હ
હા હા મારી તો ઉપર જે રેય છે, ને તે આટીની છોકરી અ એમને પોતાની છોકરી એકની એક જ છોકરી છે, બીજે કોઈ એમના સંતાન ન થી તો એમણે કઈ નોઈડામાં કઈ એડમિશન થયું છે, તો એમની છોકરી તો એમ બો સારી છે, એમ પૂજા પાઠ કરે એમ આખી બો સારી એમ બો સારી છે. એને પછી અ અ એટલે હોસ્ટેલમાં કેવા રૂમમેટ્સ મળ્યા ખબર કે બધા સિગરેટ પીતા હોય ને એ બધું હોય ને એવા બધા એને આ રૂમમેટ્સ મળ્યા છે. તો પછી એજ કેતી હતી કે હવે તો હું કોઈને કેવું જ નહી કે અહીંયા સિગરેટ ની પી બહાર પી ને કેમ કે કોઈનો આજકાલ ભરોસો નહી ને બસ બો બી ગઈ છે. તો એમ કે કે મેં તો કઈ જ નહી કે હું જે કરવું હોય તે કરો એ પો તાના બેડ પર સુઈ જાય પોતાનું કામ કરે કોલેજ જાય આવીને બધું સ્ટડીઝ કરે ને સુઈ જાય બીજું કઈ કોઈની સાથે મગજમારી નહી કરે એની મમ્મી એ પણ એને એજ શીખવ્યું છે. આજકાલ બધા છોકરાઓ શું છોકરીઓ પણ બધી એવી જ છે.
છે છે છે એજ એજ ને એજ તો એટલે અત્યારે બોવ એવું થઇ ગયું છે.
હા ને નોઈડામાં તો પાછું બો એન રિસ ખો એમ ને સાત વાગે પછી તો એમ છોકરીઓ તો નીકળી જ ની શકાય નોયડા સાઈડ તો પછી
ઓહો એવું છે, ખરાબ હા હા
હા અને ઓનલાઈન પણ ઓર્ડર કરે ને ફૂડ તો છે, ને ગેટમાં ગે ટ આખી બંધ જ હોય એમાં એક સ્ક્વેર હોલ છે, એમાંથી જ આપે છે. એટલે એ અ જે ડિલિવરી મેન હોય ને તેને અંદર પણ ની આવહવા દેય એટલે કોલેજ બો સારી છે. એમ કેતીથી બૈ સ્ટ્રિક છે, સારી છે, પણ હવે સ્ટુડ એવા હોય તો પછી શું કરવાના પછી એમાં કોઈ કઈ ની કરી શકે એ આજકાલ કોઈને કેવા જેવું પણ નથી કોઈ ગુસ્સામાં આવીને કઈ કરી નાખે એને મમ્મી ને બો ટેન્શન થાય
હા હા. હા એ તો છે, એજ હા હા ને અત્યારે પેલા છે, ને તો પ્રોબ્લેમ નતો કે મમ્મી બધાની છે, ને ઘર સાથે રેતી એટલે છોકરાઓ એટલા આમ ખરાબ લઈનમાં ન જાય અત્યારે શું છે, મમ્મી પપ્પા બે વર્કિંગ હોય એટલે છોકરા પાછળ એટલો ટાઈમ ને દેતા ન હોય એટલે છોકરું પછી બારના છોકરા વરે બધું ડિસ્કસ કરે શેર કરેને એમાં પછી બો પ્રોબ્લેમ થઈ જાય તો આ
હા એજ ના
એમ એટલે આપડે એમ થોડુંક કો આપ આપડે એટલે જોબને આખા દિવ હા તો
એમ ભણવા જાય ને તો ટેન્શન તો હોય જ મા.
હોય જ હોય હોય હોય હોય હોય જ છે એને ઘણી વાર શું છે કે. જમવાનું સારું ન હોય એ બધા પ્રોબ્લેમ છે તો એટલે ઘણું બધું છે. હમણાં જ કોને અહિયાં છે્ આપણે અ વિજય વાળા સાઈડ તો એક છોકરી ગર્લ્સ હોસ્ટેલમાં રેતી હતી હવે. સિલિન્ડર આપવાનું આપડ બંધ થઈ ગયું ને વચ્ચે વર ને લીધે તો એ લોકો ચૂલ્લા ર તોય બનાયવી ને એવી રીતે બધું કર્યું હોસ્ટેલમાં તો એમાં બધામાં કઈ ખબર નઈ કઈક થઈ ગય હશે ધાને ફૂડ પોઈઝન જેટલા છોકરા છે, ને બધા તો
શું વાત કરો છો?
હા હા હા એટલે પછી તો ઈ ચો ડાયરેક્ટ અહીંયા આયવી પછી અહીંયા પહી ટીરીકમેન્ટ કયરી ને કેટલું બધું સિરિયસ જેવી થઈ ગઈ તી અત્યાર તો સારું થઈ ગયું પ્રોબ્લેમ નથી. પણ મહિનો દિવસે એ લોકો હેરાન થયા તા.
હા.
હા એટલે એવું જમવાનું બધું બાર ખુલ્લા માં બતા બનાવે. એટલે એમાં તો પછી કઈ ઓલું ન થાય બઉ સેફ ઓલું ના રયે ક્લીન ને બધું.
હા હા ઇજ ને.
છે ગૈસ સિલિન્ડર નો બધો પ્રોબ્લેમ છે ને પેટ્રોલ નો તો ઈ પણ થાય.
એટલે અત્યારે ગમે ત્યાં જાઓ સ્ટ્રગલ તો છે જ ઘર સિવાય બધે.
હા એજ ને તો હવે તો એમ એની મમ્મી એમ જ. કે છે કે હવે બસ ત્રણ વર્ષ કાઢી કાઢી નાખ. પછી બીજા એટલે પછી માસ્ટર્સ કરવા બીજે કશે મોકલશે.
હા હા હા એજ એજ ને એટલે આપડે એમ આમ. બાર બીજો કઈ ડર નથી લાગતો છોકરાઓ રહી લઈએ પણ આ જે સંગત આવી કોઈ. ખરાબ આવી જાય ને તો બહુ મોટો પ્રોબ્લેમ થાય તો.
હા એજ ને એજ ને.
હા એજને જી એવું કરતા હોય ને કે. ફેર ના પડે બીચાર નિર્દોષ ને કઈ થાય કરે તો એનો.
ને આજકાલ કેવું બધું આવે છે ન્યૂઝમાં કેવું બધું.
હા હા અરે અરે વાત જવા દયો એજ એજ ને. બધી એમ બધા એને ફ્રીડમ રેથી રેવું. અને બસ આમ એકદમ હાઈ ફાઈ લાઈફ પશ્ચિમી લાઈફ.
હા ઇજ ને.
હા એટલે આપડું બધું મૂકી દેવું છે આપડું કોઈને ગમતું નથી અત્યારે હા હા એટલે બધી જગ્યા એવું છે એતો. અને અમે અહીંયા પણ અમે ઘણી વખત જોયએ ને તો નવરાત્રીમાં અમુક અમુક છોકરીઓને આવે છે ને. તો ખાલી બસ રેડી થઈ ને આટો મારવાનું નામ ગરબાનું પણ પછી ઇ બધા. ફ્રેન્ડ સર્કલ ને એમાં ખાલી આટા મારતા હોય ને ઉભા હોયને બસ એવું છે.
હા હા ઇજ ને ઇજ ને. એક જ મિનટ હ જરાક દૂધ વાળા ભાઈ આવ્યા હતા દૂધ લેતી હતી. તો એક મિનિટ હા પેમેન્ટ માટે કે છે એક મિનિટ. આ આજ નહી હૈ વો ગયે હૈ તો મેં કલ કરવાતી હું હેના! હલો.
હા હા હા ના સંભળાય છે મને.
હા બોલો બીજું.
હા હા બસ જાઓ. આપડો ટાઈમ એવો અત્યારે ગોતો ને અત્યારે થોડુંક બધું બીઝી સેડ્યુલ છે. સાંજે નીરાત હોય એ સાંજે નીરાત હોય થોડી.
કરીને પછી આપણે રસોઈ બસોય બધું પતાવી દઈએ ને પછી આપણે વાત કરીએ શાંતિથી.
હા હા હા હા હા હા બસ તો ત્યારે છે ને એટલું કોઈ ડિસ્ટર્બ ન કરે. અત્યારે છોકરાઓને થોડુંક બધી કામ ને કરતા હોય, રમતા હોય એટલે એવું બધું થાય. હા સારું સારું રસોઈમાં શું બનાવવાની મોટી ઉપાધિ છે અત્યારે.
હા એજ ને સો સૌથી વધારે એજ બનાવવાની ટેન્શન નહી પણ શું બનાવવાની છે તે વધારે ટેન્શન.
એજ વિચારવામાં જ વાર લાગે.
હ એજ ને હું અહીંયા બાલ. કની માં ઉભી છું અત્યારે છોકરાઓ હોલમાં છે અત્યારે એજ જોતી હતી કે ગયા વર્ષે. એક અ આ સોસાયટી છે પાછળ ની સોસાયટી એટલે છે ને એક અંકલ એ છે ને અહિયાં કઈ જમીન લીધી હતી બરાબર તો પછી એમના કઈ બે કે ત્રણ છોકરાઓ છે ખબર ની તો ગયા વર્ષે બધું આખું ખાલી પ્લોટ હતું. હતું ચોરસ એમ ગેટ વેટ મા આમ નાખ નાખેલુ હતું ને આ વર્ષે આવી છું તો ત્રણે ત્રણ ફ્લોર રેડી છેને બધ બધા ફેમિલી વાળા રેવા પણ આવી ગયા છે.
ઓ હા હા.
ને બધું અહિયાં સોલર બોલાર તો કેટલા બધા બધા ઘરોમાં લગાડી દીધું છે સોલર તો હવે તો જેમ કેમ એસી કમ્પલસરી છે તેવું સોલર એકદમ કમ્પલસરી થઈ ગયું છે બધ
થઈ ગયું છે. હા હા કે બિલ ઓછું આવે ને ને તો એસી નું બિલ બો આવે. સોલાર હોય ને તો બિલ નું ટેન્શન ઓછું થઈ જાય. હા
હા. અમારી બિલ્ડિંગમાં પણ છે પણ અમે અહીંયા રહેેતા નથી એટલે અમે ના પાડી બાકી અત્યારે એ લોકોએ પણ લગાડ્યું.
બિલ્ડિંગમાં પણ એટલે જેમને જોયે તો અર્ધા ઘર છે ને જે તે અર્ધા ઘર લોક કોઈ એ કરાવ્યું ને અડધા એ નય કરાવ્યું એમ.
બરાબર છે.
એટલે ફાયદો છે એટલે ટેકનોલોજી નો.
હા હા ફાયદો છે કેમ કે સોલાર પછી એસી લ્યો ને તો એટલું બિલ ના આવે નહીતર તો બિલ તો બો આવી જાય દસ દસ હજાર, પંદર હજાર.
હા દસ પંદર તો કોમન થઇ ગયું છે. આ મે, જૂનમાં તો કોમન થઇ ગયું છે.
હા હા એજ એજ ને.
એ એ એના કરતા આના પર ઇન્વેસ્ટ કરી દેવાનું.
હા હા એ જ એજ ને.
ની અમારા મમ્મી પપ્પા ના ઘરે પણ. છે એમને તો સામેથી પૈસા મળ્યા, સામેથી.
હા હા.
એટલું બધું બચત થાય એક વાર છ હજાર મળ્યા એક એક વાર આઠ હજાર મળ્યા એવું કઈ છે એટલે યુનિટ્સ જમા થાય ને એવું કઈ છે.
હા હા હા હા યુનિટ આપણેે જમા થાય ને તો પછી આપણે વધારે ના પૈસા પડ્યા હોય ને. એ મળે અને ઘણી વખત જો બો વધારે બિલ આવે તો પછી એમાંથી લઈ લે એ લોકો.
હા હા એટલે એમને તો બો ફાયદો છે.
હા હા હા તો જ આપણેે એસી પોસાઈ. બાકી તો એસી અત્યારે અઘરું પડી જાય ઈ તો.
એ જ ને ત્યાં આપણેે બધું હોલમાં પણ છે. રૂમ માં પણ છે બધી જગ્યાએ છે અહિયાં થોડી એવું હોય અહિયાં. તો હોલ માં તો.
ઓ હા હા હા એ તો છે એજ તો. હા હા તમારા માં ટાઈમ જોજો મને આમાં દેખાતું નથી એટલે. ઓકે હા તો થ વાંદો ની- હા એટલેવ- ચેક કરી લેજો હા સારું શું કરે? મારી બસો અત્યારે હું વિચાર હા. ચલ ખરું કે રોટલી ને શાક ને ખીચડી બનાવી નાખું બીજું કય નથ બનાવું.
હા બીજું શું. હા કઈ સમજ નય પડે તો ખીચડી તો કરી દેવાની. મને તો બો ભાવે આ છોક છોકરાઓ નય ખાય ને એટલે મે બનાવુ જ નય. મને તો ખીચડી બો જ ગમે. આ પેલું વેજીિટેબલ નાખી ને તે જ ને.
હા હા એ પણ બનાવુ ને સાદી બનાવું બે.
સાદી હા હા બરાબર એમાં ખાલી દાળ ને ચો ઓખાદ નાખો ને પછી કાંદો ટામેટો બસ એટલું જ ને.
હા. એટલે ના કાંદો ટમેટર નઈ ખાલી દાળ ચોખા હળદર અને મીઠું બસ એટલું.
હા બરાબર બરાબર જીરું એવું કઈ રાય જીરું એવું કઈ.
ના એવું કઈ નઈ. સાદીમાં ખાલી એમ જ પછી સબ્જી બટેટા ને શાકારે ખાવાની
હ હો બરોબર.
સાદી ખીચડી હોય ને તો બટાટાનું શાક એકદમ ગ્રેવી વારૂ રાખવાનું એટલે પછી- મા કેની હારે ખિચડી ખાઈહ-
હ હ બરાબર ને આપડે પેલું વેજીિટેબ ટેબલ વાળું બનાવે તો એની સાથે પછી છાશ કા તો કડી એવું ને?
હા હા હા એની સાથે છાસ અથવા કઢી. હા.
મારી પર-
શાક કોઈ પણ બનાવીએ ને તો પણ હાલે ગ્રેવી વિનાનું. હા એટલે એવી રીતે- હોય કાલેજો ઈ હ-
યો હ ને ટાઈમ આપડે પછી રાત્રે વાત કરીએ બરાબર ને-
હા હા હા હા ઓકે હાલ સાંજે મળીએ પાછા- એ હા ચાલો આવજો બાય બાય-
બાય